હાય કાવ્યા
હા હાય રીના
હવે તો ઉનાળાની રજા આવી ગઈ ને તું ક્યાં જવાનો પ્લાન કરી રહી છે
અ હું તો મારા ફેમિલી સાથે ભારતના સુંદર સ્થ સ્થળો તો જોવાનું
ઓ વાહ મને પણ કેજે કદાચ હું પણ પ્લાન બનાવી શકું
મનાલી શિમલા હિલસ્ટ્ટેશન સૌ પ્રથમ હું હિલ સ્ટેશન જવા માંગુ છું જેમ કે મનાલી ની
હા હિલ સ્ટેશન શેના માટે
કારણ કે ત્યાં ઠંડી હવા હોય છે જો આ માટે આ બેસ્ટ છે
ઓ હા અને બરફ પણ જોવા મળે
ખાસ કરીને મનાલીમાં તો બરફ જોવા મળે જ છે
અરે વાહ મને તો બરફમાં રમવું બહુ જ ગમે.
તો આપણે સાથે જઈએ મનાલી ફરવા માટે તો આપણે બરફની ઋતુમાં આપણે બરફ નો આનંદ લઈશું.
હા ચોક્કસ જવાય જ એટલા દિવસો તો ગરમીના ઓછા થાય અહિયાંથી.
સાચી વાત છે.
રાજસ્થાન કેવું છે જયપુર ઉદયપુર
હા બીજું સ્થળ છે રાજસ્થાન એ પણ વિચારી છે જયપુર અને ઉદયપુર.
ત્યાં ગરમી બહુ હોય છે ને.
હા અને ઇતિહાસ બહુ જ રસપ્રદ છે.
મને મહેલ જોવા બો ગમે છે.
જયપુર ને તો પિંક સિટી કહે છે. અને ઉદયપુર ને લ લેક સીમાં આવે છે તો તો કઈ રાજસ્થાન જઈએ તો અને ત્યાંની
હા જયપુરને પિંક સિટી શું કામ કહેવામાં આવે છે.
કે ત્યાં જયપુરમાં ઘણા બધા રાજાએ બનાવ્યા હતા.
ઓ ઓ. અને ઉદયપુરમાં તળાવ ઘણા હશે ઓ. બરાબર બરાબર મને તો સમુદ્ર કિનારો પણ બો ગમે હ બીચ પર જવું પણ બો ગમે.
હા તો એ છે.
ઓ ગોવામાં શું ખાસ છે.
ગો ગોવામાં તો શહેરો અને પાણીમાં તો મજા આવી જાય. જા આવી જાય
ઓહ અરે વાહ. એટલે રેતીમાં તો કિલ્લો બનાવવાની મજા આવે બીચમાં નાહવાની મજા આવે અને ગોવાનું ફૂડ પણ બહુ સરસ છે.
હા અને દરિયા કિલા ને છીપલા લેવાની પણ પકડવાની પણ કેટલી મજા આવે અને નાના ફરિયાજ કરતા હોય એટલે એનાથી પણ ડર લાગે.
હા સાચી વાત છે અને અ ગોવા એટલે એવું લાગે કે જાણે આપણે કઈ વિદેશમાં આવી ગયા છીએ.
એકદમ સાચી વાત છે એ વિદેશીઓ ત્યાં એવું મેં સાંભળેલું છે.
બરાબર છે. બરાબર છે તું ક્યારેક
અનેને મને લાગે છે ફ્રેન્ચ સિટી પણ ફ્રેન્ચ ટાઈપ નું ગોવા છે.
હા. અને અ તું કેરળ ગઈ છે ક્યારે.
કેરળ ના. સાંભળેલું છે કેરળ એટલે ગોડ્સ ઓન કન્ટ્રી.
હા હું પણ એજે કેતી હા. એવું કેવું કે કેતાં હશે ને
સુંદરતા. હા કારણ કે ત્યાંની કુદરતી. બેકવોટર્સ નદી અને લીલીછમ લીલાછમ. મ વૃક્ષ પુસ્તકમાં વાંચેલું છે પણ જઈને. અનુભવ કરવાનો તો બા બાકી છે
મને તો બોટમાં ફરવું બો જ ગમશે ત્યાંની હાઉસ બોટ કે છે બેકવોટર્સમાં હોય છે એ.
કવાની મજા પણ આવે.
અને આપણા ભારતમાં તો ધાર્મિક સ્થળો પણ ઘણા છે.
અને ધાર્મિક સ્થળોનું મહત્વ પણ બહુ જ છે. વરાણસી. અને ખૂબ છે
ઓ એમાં શું ખાસ છે.
એમાં ગંગા નદીના કિનારે આરતી થાય છે જે ખુ ખૂબ જ સુંદર.
હો એ તો બહુ જ અદભુત લાગે ગંગા નદીના કિનારે આરતી થતી હોય અને પાછું આપણા ભારતમાં ગંગા નદીનું કેટલું ધાર્મિક મહત્વ છે.
હા એકદમ. સાચી વાત આરતી કરવાની મજા આવે આપણને એવું લાગે કે જાણે અ ધાર્મિક સ્થળે આપણે આવીને એનો કેટલુ આનંદ લઈએ છીએ. અને ભગવાન ના પોતાના. અ. વિસ્તાર મા દેખાય
હા. કોઈ એડવેન્ચર પ્લેસ કે ને કોઈ એડવેન્ચર પ્લેસ છે.
એડવેન્ચર માટે તો મને એવું છે કે એડવેન્ચર કરવું હોય તો. ઓલ.
હા સાચી વાત છે હું તો ભૂલી જ ગઈ કે અ લદ્દાખ બહુ સારી જગ્યા છે પણ એમાં એડવેન્ચર શું હોય.
ત્યાં જો. લદ્દાખમાં ઠંડી હવા અને બાઈક રાઈડિંગ એ બધું. ત્યાં ખૂબ જ મજા આવે અને ગરમીમાં પણ ત્યાં ઠંડકનો અનુભવ થાય. છે.
હા મને ખબર છે, તારા કોઈ રિલેટિવ ગયેલને
અરે હા એમણે તો બંજી જમ્પિંગ કરેલું એ તો એકદમ છે એ લોકો ખુબ જ મારા જે સગા છે એ તો ખૂબ જ હિંમત વાળા કેહેવાય હું તો જોઈને જ ડરી જવ તો કરવામાં તો કેટલી બીક લાગતી હ હશે છે જમ્પિંગમાં શું કરવામાં આ આવે છે.
હા એટલે તે જે કહ્યું કે એડવેન્ચરસ એ સાચે એડવેન્ચરસ હોય છે, કારણ કે બંજી જમ્પિંગમાં કમર પર અને પટ્ટો બાંધી અને હાથ અને પગ ઉપર પણ કંઈક પટ્ટો બાંધી અને અ એ લોકો પછી એકદમ પ કઈક રિલેસ કરે છે અને એક હાઈટ સર્ટન હાઈટ ઉપથી એટલે એકદમ જ આપણે ઉચા કૂદીએ છે. હા મને તો બો ડર લાગે મેં પણ કોઈ દિવસ નથી કર્યું
હા જોઈને જ ડર લાગે છે. તો એક હિંમત જોઈતી હશે.
હિંમત જોઈએ સાચી વાત છે. હા સાચી વાત છે. વાતો વાતોમાં આપણે તો આખા ભારતમાં ફરી આવ્યા કેમ?
હુ પણ આપણે તો આખા ભારતમાં ફર્યા. પણ હજી એક મને આગ્રા, આગ્રા વિશે
હા! હો આગ્રા વિશે નથી ખબર મને
આગ્રા એટલે તાજ મહેલ. આગ્રામાં તાજમહેલ છે, જે આપણા દુનિયાનું માનું એક છે, એ જોવાની ત્યાં હું ગયેલી છુ ને એ જોવાની તો ખૂબ જ
ઓહ બહુ સરસ! એ બહુ ફોટોજેનિક છે, પણ મેં જોયું નથી કોઈ દિવસ.
હા તો આપડે એવું આગ્રાની નજીકમાં જ ઉત્તર ઉત્તર ભાગતમાં દિલ્હી પણ છે, તો આપણે પણ જે, આપણા ભારતનું કેપિટલ છે, અને ત્યાં પણ છે, દિલ્હી શહેરમાં પણ
હા દિલ્હી પણ મારે ફરવું છે. મેં સાંભળ્યું છે, કે એનું જે નવું પાર્લામેન્ટ બિલ્ડિંગને એ બધું બન્યું છે. એ આખો એરિયા જાણે આપણે ઈન્ડિયામાં જ ના હોઈએ એવું લાગે વિદેશ જેવો લાગે છે. એટલો સરસ છે.
સાવ સાચી વાત છે, એટલા બધા બ્રિજ એવું કહેવાય છે, કે એકદમ બદલાઈ ગયું છે.
હા તો ચોક્કસ આપ હા! આપણે કરી, એક કામ કરીએ. આપડ એક અ હ હ!
હા કુતુબમિનાર, ચાંદ ચાંદની ચોક અરે હા અને ઈન્ડિયા ગેટ એ બધું જોવાની ખૂબ જ, રાષ્ટ્રપતિ સરસ સરસ જગ્યાઓ છે, કે જોઈને આપણે ખરેખર મજા આવી જાય કે આપડે પાટનગરમાં ભારતના પાટનગરમાં ફરી રહ્યા છેીએ. આપણ એક ગર્વ અનુભવ
સાચી વાત છે, ભારતનું પાટનગર તો આપણે જોવું જ જોઈએ.
જ જોઈએ. તો મને લાગે છે, કે હવે આપણે આપણા આ ફેમિલી હોવું જોઈએ.
બરાબર છે અને સા રજાઓનો સાચો ઉપયોગ. હા! નવી જગ્યાઓ જઈએ તો કેટલું શીખવા મળે.?
તો, ચોક્કસ આપણે હવે પ્લાન બનાવી. ઉનાળા વેકેશન મા
ચોક્કસ! ચોક્કસ સારું! ચાલ તો મળીએે પાછા, ઓકે બાય. આવજે!